હેલો ફ્રેન્ડ,
હેલો.
કેમ છો બેન,
હું પણ મજામાં છું, તમે કેમ છો.
હું પણ મજામાં છું, બેન આજે આપણે ઘણી વિશે વાત કરીશું હું.
આજે આપણે પુસ્તક જેવા જ્ઞાન સંસ્કારોને પ્રેરણાદાયક, વિષય પર વાત કરું છું.
જી બેન બોલો.
હા. માનસિકો સાચો મિત્ર કહેવાય છે, સાચો મિત્ર આપણે યોગ્ય, માર્ક બતાવે છે, અને જે રીતે. પુસ્તક પણ આપણે જ્ઞાન વિવેક અને સારા સંસ્કાર આપે છે, તો પુસ્તક જીવનમાં પ્રત્યે. પગલે આપણી સાથે રહે છે. અને અ અંધકારમાં પ્રકાશ તરફ લઈ જાય છે. એક સારું પુસ્તક કેવલ માહિતી જે આપતું નથી, પણ. વિચારવાની શક્તિ નિર્ણય લેવાથી, ક્ષમતા અને જીવનને યોગ્ય દિશા અને, પણ છે. મહાન વ્યક્તિનું જીવનચરિત્ર, ધાર્મિક ગ્રંથ અને ઇતિહાસ સાહિત્ય અને પ્રેરણાદાયક પુસ્તકોથી, આપણે જીવનમાં અમૂલ્ય પાઠ શીખવા મળે છે. આજે ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટ ઉપયોગ ખૂબ વધી ગયો છે. પણ પુસ્તકોનું મહત્વ આજે પણ ઓછું થઈ ગયું. પુસ્તકો વાંચવે એકાગ્રતા વધે, ભાષાઓ સુધારવા છે. અને કલ પમ અ અને કલ્પના શક્તિ વીકસીત થાય. અને જ્ઞાન સ્તર વધી થાય.
બેહેન તાની આવાજ નથી આવતી, તમે થોડા ઊંચા બોલશો.
અને વિદ્યાર્થીઓ માટે પુસ્તક સફળતા તરફનું સવે મજબૂત સાધન છે. વિદ્યાર્થી નિયંતિત વાચન કરે, તો પરેક્ષા અને જીવન બધેમાં બધય સફલ મળે, પુસ્તક કે જાણુ અ દીપક છે કે જીવનમાં માર્ગ પાર પ્રકાર પ્રકાશિત કરે, તો આપને બધા રોજ થોડા સમય પ્રચાર વા વાંચવાનો સંકલ્પ કરીએ, અને જ્ઞાનની આ મૂલ્ય વાત કરવાની હોય.
એકદમ સાચી વાત હેઇ બેન. તમારી વાત બહુ જ ચોક્કસ લાગી છે બેન, મને. આ પુસ્તકો કેવલ જ્ઞાનનો સ્ત્રોત નથી, પણ જે આપણા વ્યક્તિત્વ નિર્માણ પણ કરે છે, જે વ્યક્તિ નિયમિત છે તો વધારે વિચારશે સમજદાર અને આત્મવિશ્વાસી બને છે. પુસ્તકમાં આપણે સાચા ખોટાનો ભેદ સમજાવે છે, અને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની પ્રેરણા આપે છે, મહાન વૈજ્ઞાનિક, સાહિત્યકારો. સંતો અને રાષ્ટ્ર નેતા એ પ્રકતિ માંથી પ્રેરણા મળીને અ જીવનમાં મહાન સફળતા પ્રાપ્ત કરી છે. તેની કવાય છે, એક સારું પુસ્તક હજાર શિક્ષક બરાબર છે, આજના સમયમાં ઘણા યુ યુવા મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધારે સમય પસાર કરી શે. જે આ સમયને થોડો ભાગ પણ પુસ્તક વાંચવા માટે આપવામાં આવે, તો જ્ઞાન, ભાષા, વિચાર શક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વિકાસ થઈ શકે. ઘર અને શાલા બંને જગાએ વાસોની આનંદ વિકસિત કરવો જોઈએ. માતા પિતા અને શિક્ષકોએ બાળકોને નાની ઉંમરથી સારા પુસ્તકો વાંચવા પ્રેરિત કરવા જોઈએ, આજનો વાચક આવતી કાલનો ને જગરીત અને જિમ્મેદાર નાગરિક બનસે. પુસ્તક એ એવી સંપત્તિ છે કે, જેટલી બનશે તેટલી વધે છે. આજો આપણે બધા મળીને આ સંકલ્પ કરીસે, દરરોજ થોડી સમય પુસ્તક વાંચીશું ડાર સારા સાહિત્યને અભ્યાસ કરીશું. પુસ્તકાલયોનો ઉપયોગ વધારીશું. અને બીજાને મ પણ વાંચવાની પ્રેરણા આપીશું. પુસ્તક અર્થમાં હું એટલુંસ કઉ સુ કે પુસ્તક જીવનનો સાચો સાથી છે, અને જ્ઞાન જીવાની સબસે મો ટી શક્તિ છે.
એકદમ સાચું કયું તમે બેન. પુસ્તકોનો આપણો જીવનમાં એવા સાથે છે કે, ક્યારે આપનો સાથ છોડવો નથી, જ્યારે આપણો અ જ્યારે આપણો સાથ છોડવા નથી અને ત્યારે પ્રેરણાદાયી પુસ્તકો આપણે નવી આશા આપે છે ને તો જય્યારે આપણે કેઈક નવું શીખવું હોય ત્યારે પુસ્તકો આપના સબસે સારા શિક્ષક બની જાય. ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, જીવન ચરિત્ર અને સામાન્ય જ્ઞાન પુસ્તકોથી આપણે અનેક વિષયોનું ગહ ગહન જ્ઞાન મળી શકે છે. પુસ્તક વાંચવાની કેવલ પરીક્ષા માટે નથી પણ જીવન માટે પણ તૈયારી થાય છે. વાંચવાને આપડા થી ભાષા સુધારવા છે ભણનાર વધે છે. યાદશક્તિ મજબૂત બને છે અને વિચારવાની ક્ષમતા વિકસિત થાય છે. જે બાળકો નાથી ઉંમર થી પુસ્તક વાંચે તે તો જીવન વધારે આત્મવિશ્વાસ અને સફળ સફળ બને છે. અને પુસ્તકો અને ડિજિટલ લાઇબ્રેરીઓ જમાનો જે પણ પુસ્તકો નો મહત્વ આપે યાદ છે તો પલટો અને ત્યાં બી પહોચવાની આનંદ અને એકાગ્રતા છે. અને અનોખી છે અને આપણે એવી આદત વિકસિત કરીને મહિને ઓછામાં ઓછું એક સારું પુસ્તક જરૂરી વાંચવામાં આવે છે. નાની આદત આપણા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે.
એકદમ સાચી વાત થઈ બેન, તમારી વાતે બવ સાચી લાગી બેન. પર આપણું એક પુસ્તક એ કેવલ કાગળ અને શબ્દોનો સંગ્રહ નથી પણ અનુભવ, જ્ઞાન, સંસ્કાર અને પ્રેરણા અમૂલ્ય ખજાનો છે. એક સારું પુસ્તાક માનસનું જીવન બદલી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મહાન વ્યક્તિઓએ પુસ્તકોમાંથી પ્રેરણા મેળવીને પોતાનું વ્યક્તિત્વ ઘડ્યું કે આજે ટેકનોલોજી યુગમાં મોબાઈલ ઇન્ટરનેટ જો ઉપયોગ જરૂરી કરવો જોઈએ. પણ પુસ્તકનો સાથે સંબંધ ક્યારેક તૂટવો જોઈએ નહી ઇન્ટરનેટ આપણે માહિતી આપે છે જયારે પુસ્તક આપણે સમજ, વિચાર શક્તિ અને જીવનની દિશા આપે છે. વિદ્યાર્થી જીવનમાં પુસ્તકનું મહત્વ વધારે હોય છે નિયમિત વાચનથી એકાગ્રતા વધે છે. સ્મરણ શક્તિ મજબૂત બની જશે અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદ મલે સે. વાચનની શક્તિ આદત જીવન પર સાથે રવી તેવી મૂલ્ય આદત કે કરમાં અ આ એક નાનું પુસ્તકાલય હોવું જોઈએ જ્યાં બાલક અને મોટા બધા રોઝ કેક એવું વાંચી શકે જે પરિવારમાં વાચનાની પરંપરા હોય ત્યાં ગાન સંસ્કાર અને સકારાત્મક વિચારનો વિકાસ થાય છે. ધન ચોરી થઈ શકે તો પણ પુસ્તકોથી મેવેલું જ્ઞાન ચોરી કરી શકે નથી અંતમાં ચાલો આપતા બધીને સંકલ્પ કરી છે દરરોજ થોડો સમય પુસ્તક વાંચીશું. સારા પુસ સમ આદર કરીશું પુસ્તકાલયનો ઉપયોગ વધારીશું અને જ્ઞાનનો પ્રકાશ બીજા સુધી પણ પછાડીશું પુસ્તક વાંચો જ્ઞાન વધારો જ્ઞાન મેળવું જીવન સુધારો. આજ ખુબ ખુબ અહ વાત કરીશ આભાર છે.
બિલકુલ સાચું કયું તમે અને
મારી પાણીના
એ પુસ્તકેે માનવ સં અહ સભ્યાસ તે અમૂલ્ય વારસો છે પુસ્તકોનું હજારો વર્ષનું જ્ઞાન છે. અહ ઇતિહાસ અને સંસ્કારને પણ પીઢી બીજી સુૂઝી પૂછવાનું મહાન કાર્ય કરવું છે. જે વ્યક્તિ પુસ્તક સાથે મિત્રતા કરે છે તો ક્યારેક એકલો અનુભવ કરવો નથી પુસ્તક દુઃખમાં હિંમત આપે છે સફલતા માટે પ્રેરણા આપે છે અને નિશ્ચતાલી પણ નવું શીખવાડે છે એટલે પુસ્તકને મૂળ ગુરુ અને પણ કેવાય છે અને આજે ડીટીજલ યુગમાં ઈ બુક અને ઓડ અહ ઓડિયો બુક નો ઉપયોગ વધ ધી રહ્યું છે સારું વિકાસ વિકાસની નિશાની છે પરંતુ અહ અહ છાપેલા પુસ્તકોનો વાંચવાનો આનંદ છે. એકાગ્રતા આજે પણ અનોખી છે તેજી આપણે અહ બને માધ્યમ યુગનો ઉપયોગ કરવાનો છે અને જીવનમાં રોજ થોડો સમય પુસ્તક વાંચવા માટે જરૂર કાઢવો જોઈએ. આ હા તો તમને કેવલ પરીક્ષામાં ને પણ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળ બનાવી શકે. ક્યાં ને અહ એ એવી સંપત્તિ છે જે વહેશમાં થતી નથી. પણ અહ દરરોજ ઓછામાં ઓછો વીસ ત્રીસ મિનિટ પુસ્તક વાંચવી જોઈએ. પુસ્તક વાંચવાની પુસ્તક કલાાથી મુલાકાત લેતા રહીશું સારા પુસ્ત તકો બીજા મિ મિત્રોને પણ વાસનાવ આપીશું અને વાસનવની સંસ્કૃતિ આગળ વધાય છે. અને પુસ્તક જ્ઞાનનું સાગ સાગર છે પુસ્તક જીવનનો આધાર છે. અને જેવું વાંચન સાથે પ્રેમ છે તેમ ભવિષ્ય ઉજ્જવળ સાધનાય વાધ વધે છે.
એકદમ સાચી વાત છે બેન અહ અહ મારી વાણીને એટલું જ કહું છું કી આજની પુસ્તક પણ ભણી આદત ખૂબ થઇ શકે છે. તેની આદત બહુ સારી છે બેન એ જે અજ અને જો મારી અમ્મ સમાજમાં વાંચવાની આદત હોય છે એટલે સમાજમાં જ્ઞાન સંસ કાર અને પ્રગતિ તરફ ઝડપથી આગળ વધે છે પુસ્તક આપણે કેવળ શિક્ષિત જ નથી બનાવું પણ સાચાં વિચારો અંતમાં ચરિત્રને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે. ચલો તમારી વાતે સાચે વાત કરી ખૂબ સરસ લાગુ ચલો ત તમારી સાચે આ દુસરા વિષય પર ફરીએ વાત કરીશું. જય શ્રી કૃષ્ણા આવજો બેન.
જય શ્રી કૃષ્ણ.